કેમ છો?
બસ મજામાં, કેમ છો તમે?
બસ મજા મજા, તમે કવ, કેમ છો?
બસ મજામાં, શું કરો, શું ચાલે, વેકેશન કેવું? ચલે.
વેકેશન બસ જો ચાલે છે, હો સરસ મજાનું. બધું શાંતિ શાંતિ છો છોકરાઓ ઘરે ધડબડાટી કરે અને એ મજા મજા.
હા, હા, બસ હવેલ એ લોકોનો બી ટાઈમ.
હમ્મ, વેકેશનમાં તો સૌથી વધારે કેરીઓ ખાવાની મજા આવે બસ.
હા, તો હમણાં ના વેકેશનને બાપરે અમે તો બે ત્રણ દિવસ થી બધું આમ ફોટા વોટા જોતા તા. ઓર પેલા ના બધું ટાઈમ યાદ આવી. કોરોના વાડું.
અરે બાપરે એ ટાઈમ તો વાત જ જવા દો તમે કેવો કેવો ટાઈમ હતો એ તો.
તો યાદ આવે એટલે બધું આમ એટલું બધું એકવાર રડું બી આવે ને એક વાર આમ હસું ભી આવે ને એક વાર આમ વિચાર આવે કે શું બીમારી હતી શું હતી ને એમ બાપ
હા કોરોના તો એક બીમારી નહી પણ માં માહામારી હતી એટલું ખરાબ હાલત હતી લોકોની કેટલા લોકો બિચારા હેરાન થયા તકલીફ પડી લોકોને.
તો આવું તો બાપરે. કોઈ આમ આ દિવસ તો પાછા નહી આવા જોએ. એક રીતે તો જોવા જાય તો આમ કોરાના નામ થી જ માણસ બી ચરડ અડધા તો એમજ મરી ગયા.
હમ્મ, સાચી વાત છે. ખરેખર સાચી વાત છે. કેટલા લોકો બિચારા ક્વોરનટાઈન થઈ ગયા અને એટલું ફેલાયું તું બધું કે લોકો બહાર ના નીકળી શકે કઈ ખાઈ ના શકે ક્યાંય જઈ ના શકે એટલી ખરાબ હાલત થઈ ગઈ થી.
અરે પૂછો નહીં. કો તો એક તો મારા અંકલએટલા સારા બિચારા એટલા જોલી હતા. એમને કઈ ખાલી આમ શ્વાસ ની બીમારી એ ખબર નઇ શ્વાસ તકલીફ થઈ ગઈ તો એના બી ચરણવલા કોરોનાવાલા પેશન્ટ સાથે સુવડાઈ દિઘુ. બિચારા એ ટેન્શન માં જ બિચારા ત્યાં ઓફ થઈ ગયા. એટલા સરસ હતા એટલા હમ્મ હમારા
કેટલા લોકો બિચારા નિર્દોષ હા તમારી તમે કેવો છો ને એમ નિર્દોષ લોકો કેટ કેટલા લોકો બિચારા જતા રહ્યા
હમ તો તો કેટલા વિચારા આમ ઉમર વાળા અને છોકરાઓ આમ કેવી બિલ્ડિંગ સીલ થઈ જતી ને આમ થોડાક કોરોના આવતા તો આખી બિલ્ડિંગને બિલ્ડિંગ સીલ કરી દેતા અને કશ આમ લાગે દન માં આવી ગે ભગવાનને ખબર આમ શું ખરાબ કર્યું કે શું કર્યું આવા દિવસ બા એ હા તો કશે જાય નહી શકી કઈને અડી નહી શકીએ કોઈને આમ એતો ટાઈમ જ કઈ અલગ જ તમારે તો બી માહોલ એવું જ હતું હલો હલો
છોકરાઓની વાત કરીએ ને તો એ લોકો બહુ જ કંટાળી ગયા હતા એમ ચોવીસ કલાક ઘરમાં ઘરમાં રહેવાનું સ્કૂલ લઈ જવાનું એટલે એ રીતે બહુ જ હેરાન થયા છોકરાઓ
હરે તો એ લોકો કોને એમ તો એ બી ને એમ તો મજા બી પડી ગયેલી એ લોકોને બધા ફેમિલી જોડે રવાનું પાછું એ પાછું અલગ લોકોનું આમ સાંજ થાય એટલે બધા મળીને રમવાનું ને પછી એ
આખો ટાઈમ જ અલગ હતો સાચી વાત છે તમારી
હમ હ કેટલી હોસ્પિટલ ઉભી થઈ કોરોના પછાડી તો
હમ અને અમુક અમુક વખત તો એટલા કોરોનાના પેશન્ટ એક સાથે આવીઈ જતા ને હોસ્પિટલોને આપણે ન્યૂઝ ને બધું વાંચીએ ને તો તેમ થાય દર્દીઓને બેડ પણ નહોતા મળતા એટલા હોશ સ્પિટલ પેક હતી બધી કોઈને પુક્ષી અ પેલા ઓક્સિજન ના સિલિન્ડર ના મળે ને એવું બધું થતું હતું
તો કોઈ તો ચલો કઈ નઈ કોરોના વાળા પેશરને કોઈ બિ ચારા હડતા, બીમારી વાળા હોતા તો લોકોને બીગાટલી ઉપાથી થઈ.
હા એ લોકોને ઉપાથી થઈ.
હ
હમ ખરેખર બહુ જ ખરાબ પરિસ્થિતિ માં મુકાય અમે લોકો તો એટલા ડરી ગયા હતા ને એ વખત કે શાકભાજીને એવું લીઈએ ને તો એ પણ પેલું પાણી મૂકીએ, પછી ગરમ પાણીમાં મીઠું મીઠું નાખીને બધું બોઈલ કરીએ અને પછી પછ બોલ કરીને બધું ઉકાળી ને પછી બધું શાક એમાં ધોઈ ને પછી જમતા
હા તો એ તો બધાને એવું જ હતું ભાઈ કઈ બી લાવે તો પેલા સેનિટાઈઝ કરો.
હા સેનિટાઈઝર સૌથી વધારે વપરાયું ત્યારે અને માસ્કમાં પણ એવું થયું કેટલા લોકો બસ માસ્ક વગર તો વાર જ નહી.
હા તો આપણને પોતાને જ બીક લાગત હતો હમ્મ હમ્મ સેનટાઈ ઘરે આવે પેલા સેનિટાઈઝ કરો. કશ જાય તો પેલા સેની ટીઝ કર તો કેવું અલગ જ જતુ રેય
હમ્મ માસ્કમાં પણ એવું થયું, અને પછી તો કેવી ફેશન નીકળી હતી કે જેવું કપડા પહેરે લેડીસ તેવા એના મેચિંગ માસ્ક પણ બનતા, અને એવી પણ લોકોએ કરી લીધી હતી.
હમ્મ. એ તો કઈ અલગ જ હતું બધું માહોલ ને કઈ કઈ ફેશન બની ગયેલી ને કઈ
હમ્મ.
હા, બધાને તકલીફ તો બહુ થઈ બિચારા ગરીબ વાળા તો ગરીબ પુરાય તો એ થઈ ગયેલા.
જેમ આપડે પાણી જરૂરિયાતની વસ્તુ છે, ને એમ સેનિટાઈઝર ને માસ્ક એ વખતે એકદમ જરૂરિયાતની વસ્તુ થઈ ગઈતી, એમ બીજું બધા વગર ચાલે, પણ એના વગર તો ના જ ચાલે એવું. હમ્મ.
ટાઈમ તો યાદ કરીએ, એટલે એક વાર તો બધા શરીર માં આમ રૂમટી રુવાટી ઉભી થઈ જાય.
સાચી વાત છે, અમારે એક હા અમારે એક છે ને સાસુ સસરા ના એક અમારા એક રિલેટિવ હતા ને એમને પણ એવું થયું હતું, કે એવી રીતે થઈ ગયું, પછી એને ક્વોરન્ટાઈન કર્યા, પછી કેટલી દવાઓ લીધી કેટ કેટલું, કેટલી સારવાર કરીને ત્યારે માંડ એ લોકો સરખા થયા, એમ.
હમ્મ, હમ્મ, અમારા ભી બહુત ભાઈ કોઈ રિલેટિવ. બી હતા, જેને આમ. આમ શું કે બનાવને આવી ગયો અંકલ આટીને, બિચારાને આમ. આન્ટી ના એવુ કલ ને બી આવ્યું એટલે આ તેને ટેન્શનમાં તો બિચારા અંકલ ઓફ થઈ ગયા. એમને છાતી માં દુખાવ થયેલો ને આમ અડધો તો નામ થી બિચારા બધા બો એ થઈ ગયા.
આમ ટેસ્ટ કરાવવા જોવું હોય ને ત્યારે તોય આપડે ડર લાગતો કે ક્યાંક પોઝિટિવ ના આવે આપડે એટલું. પેલોું માહોલ એવો થઈ ગયો હતો બઉુ જ પેલાયું તું.
હ એ જ. નું પાવર ભી કેટલું તો બાપે. પણ ઇન્જેક્શન મારેલા છે ક્વોરન્ટાઈન ના એમાં બી તાવ આવતો અને કેવું થતું. તો બાપરા બે દિવસ હાલત. ખરાબ હાથ ભી ભારી ભારી થઈ જતો.
ના આપડી રસીકરણ બધા એ લીધી એમાં એ બધા લોકોને ફરજિયાત એ તો આપડી ગવર્મેન્ટ સારી કેવાય કે ફરજિયાત ફ્રી માં રસીકરણ આટલું એ લોકોએ. ઉપલબ્ધ કર્યું આપડણે એટલે બાકી તો લોકો ક્યાં જ. જા તેમ.
ત.
તોય કે હમ્મ.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
તોય કેટલા લોકો કેટલી સેવાભાવી સંસ્થાઓ અને કેટલા લોકો એ મદદ કરી જેનાથી જેટલી બનીમાં માનસિક શારીરિક પૈસાથી જેનાથી જેટલી બની ને એટલી લોકોએ મદદ.
કઈ ની કઈ ની ભાઈ બહ. . આપણા મતલબ અ. તો. જોઈ નામ સારા સારા ગ્રુપ વાળા બધા. એટલી બધી મદદ. કરી જમવાથી લઈને બધી વસ્તુઓથી કપડા થી બધી બહુ મદદ કરી જેને જે જરૂર જેનાથી જે. ભ ન તેટલું પહેર્યું જેને આમ લાગતું કે ભાઈ માં એટલું કરી શક. .
હમ્મ હમ્મ સાચી વાત છે અને કેટલા લોકો એવા હતા ઘરડા અમુક કે જે કોરોના થઈ ગયું હોય પણ કંઈ કામ ન કરી શકે જાતે આતે તો એ લોકોને સેવાભાવી સંસ્થાઓએ ટિફિન પૂરા પાડ્યા અને કેટલી લોકોએ જે મદદ થઈને એ રીતે રોટલીઓ બનાવી દીધી આ કર્યું તે કર્યું બધા એ બધી જ હેલ્પ કરી એમ.
હમ્મ હમ્મ એતો છે ભાઈ. આપડે ભી બી ક લખું ભાઈ છોકરાઓ નું ગોત ત વડી લોકો લો. .
હા એ લોકોને વધારે જલ્દી હા એ લોકોને વધારે જલ્દી ઇન્ફેક્ટ શન લાગે એવું હતું એમ.
હમ્મ. બિકટ લાગતી પણ
અમે તો ઈમ્યુનિટી વધારવા પછી તો કેવું કરતા રોજ સવારે ગરમ પાણી પીએ, લીંબુ પીએ, મધ નાખીને પીએ, કે બધા લોકો ની ઇમ્યુનિટી એઝ ઇટ ઇઝ
હા તો એ લોકોના તો કઈ આમ ઉકાળો જ એટલે ઉકળી મુૂકેલો અદ્રક ને બધું નાખ કે ના કઈ દાલચીનીને બધું
સરગવું અને ત્યારે બધું જેટલું બને ને એટલું કાળોને આયુર્વેદિક દવાઓને બધું જે બને કે આપણાથી બની શકે એટલું ઘરે ટ્રાય કરતા બધા જ ત્યારે.
હમ્મ હમ્મ, તો.
આપડા પ્રધાનમંત્રીએ પણ કેટલું કર્યું થાળીઓ વગાડીને, રસીકરણ આપ્યુંને, પેલું કર્યું ને બધું જેટલું થતું તું એટલું કર્યું બધ
હમ્મ, દીવા પ્રગટાયવાને બધું બવ બધું
આખો દેશ જાણે એક થઇ ગયો હોય ને એવું લાગ તો તું બધા જ એક સાથે એક ટાઈમ પર આ વસ
હૈ હમ્મ. આપણા તો એ બી સારું હતું બાકી બહારમાં તો આમ કઈ વેલ્યુ જ નહી આમ. કેવા હતો રે તને કેવત તો લાશ ફેક તા અને આમ જાણે બાપરે બિચારા એ લોકો તો હું કેવી હાલત થઈ ગયલી. એ અમેરિકામાંના ચાઈનામાં સડકતા હોય એ બિચારા આપ વિડીયો જો તો એક કર
હમ્મ. હા એવું થઇ જાય આપડે સાચી વાત છે. માણસ થી કદાર જ નથી. એવું પણ બહુજ લોકો એ ઘણા બહુજ સફર કર્યું એમ આટલું બધું. તો વિચાર્યું પણ નતું કે કો રોના ના લીધે આપણે એટલા બધા પેલા થઈ જાત તેમ.
ઠીક છે ચાલો કઈ ન પછી મળ્યે. ફોન કર હ હા. ચાલો.
હા સારું અને તમારા પવાસે પણ એવા ફોટા પડ્યા હોય કોરોનાના રિલેટેડ તો મને મોકલજો હું પણ જોઈશ. યાદ કરીએ ને જૂના દિવસે જો
હ ચોક્કસ ચોક્કસ
હા હા ચોક્કસ મોકલજો હા હા તમે મને કીધું ને એટલે મને યાદ દાઈ ગયું કે હા આ બધો ટાઈમ હતો એમ.
હા ચોક્કસ મોકલાવીશ.
હમ હ ઓકે ઓકે સારું ચલો. હા બાય
આય